હું મજા
હા હું એકદમ મજામા. છો બોલને અ શું કામ હતું.
અરે યાર હા કઈ નહી જો ને હું ફ્રી હતી એટલે મને એમ થયું કે લાવ તને ફોન કરું અ આપડે આ વખતે વેકેશનમાં ક્યારે જાવાનું છે.
અરે યાર આ વખતે તો વેકેશનમાં છે ને મારો આખો પરિવાર અમદાવાદ ફરવા આવવાનું પ્લાન કરી રહ્યા છે તું તો ત્યાં જ રહે છે. તો મને થયું કે તારી સાથે સરસ ગાઈડલાઈન પણ મળી શકે મને. અને મને અમદાવાદમાં મસ્ત ફરવા લાયક સ્થળો અને ત્યાંના ફેમસ તહેવારો વિશે પણ તું મને જણાવી શકે? તું મને કે ત્યાં એટલું તો શું ફેમસ છે કે જ્યાં એન્જોય કરવાની પણ મજા આવે ને આખું ફેમિલી પણ એકદમ ખુશ થઈ જાય.
અરે વાહ! આ તો બહુ સરસ જ પ્લાન છે. અમદાવાદ તો હેરિટેજ સિટી છે એટલે અહીં જોવા વા જેવું ઘણું બધું છે. જો તમે આવાના હોય ને, તો સૌથી પહેલા તો સાબરમતી આશ્રમ જજો. અને ત્યાં જઈને શાંત મળે છે ને એટલી અદ્દભુત તો ક્યાંય નથી મળતી, એટલે પેલા તો સાબરમતી આશ્રમ જજો, અને ગાંધીજીના જીવનની ઘણી યાદો ત્યાં જોડાયેલી છે કે સાબરમતી આશ્રમમાં તો પેલી સ્થાપના તેને કરી હતી અને એની ત્યા હૃદય કુંજ પણ આવેલું જોય જે જ જ્યાં તે ગાંધીજી રહેતા તે પણ બધું ત્યા છે એટલે પેલા ત્યાં જઈ આવજો.
હા, એ તો મારી લિસ્ટમાં સૌથી પેલા જ છે. એ તો હું ત્યાં આવીને તો મારી આત્મા ને શાંતિ મળશે. એના સિવાય કે, બીજું કઈ ખાસ?
હા, સાંજના સ સાંજના સમયે તમે સાબરમતી રિવરફ્રન્ટ પર વોક કરવા જઈ શકો છો. ત્યા અટલ બ્રિજ પણ બહુ સરસ બન્યો છે. અને હા, જો બાળકો સાથે હોય ને તો કા કાંકરીયા તળાવ અચૂક જજો. ત્યાં કિડ સિટી, પ્રાણી સંગ્રહાલય અને બલૂન સફારી જેવી ઘણી પ્રવૃત્તિઓ ત્યાં છે તો ત્યાં પણ જઈ આવજો તેમ કાંકરીયા તળાવ તો બેસ્ટ છે. નાના છોકરાઓ માટે અને મોટા માટે પણ.
અરે વા! એ ઘણી બધી આ બધી જગ્યા એ જવાની ઈચ્છા તો મને અત્યારથી ન જ થઈ ગઈ. પરંતુ હે ને તે આ જે મને વાત કરી. તો મને બહુ જ ગમી. એના સિવાય ત્યાં શું છે બીજું? .
ત્યાં પછી કાંકરીયા તળાવ પછી ત્યાં દરગાહ પણ આવેલી છે, શાહ આલમ બાપુની. અને બીજું તો ત્યાં સરખેજનો રોજો પણ આવેલો છે, મહમદ બેગડાની મહમદ બેગડાની કબર પણ ત્યાં બીજે આવેલી છે, સરખેજના રોજા પાસે જે સેક ખંડ ગંજબક્ષની દરગાહ છે ને, ત્યાં બાજુમાં મહમદ બેગડા નો પણ રોજો ત્યાં આવેલો છે, તો ઈ સ્થળ પણ બહુ સારું છે તો ત્યાં પણ તમે જઈ આવજો.
હા એતો તે સાચી વાત કીધી. પણ મને તો હે ને અમદાવાદ નું ખાવાનું જ બહુ ગમે છે ખાસ કરીને આપણું અ ગુજરાતી ખાણું પીણું એતો મને બહુ જ ગમે ત્યાંનુ. અને ત્યાં તો માણેક ચોકની તો વાત જ ના થાય મને માણેક ચોકમાં જવું તો બહુ જ ગમે. અને ત્યાં તો કપડા પણ કેટલા મસ્ત મળે છે તું પણ મારી સાથે આવજે ને. શોપિંગ કરવા માટે.
હા હું બિલકુલ તારી સાથે આવીશ શોપિંગ કરવા. અને ત્યાં જમવાનું પણ તને બહુ મસ્ત મળી જાશે. તો જાવું હોય તો આપડે જશું.
હા, આપડે જશું પણ મારે તો આ વખતે હે ને નવરાત્રીમા જ ત્યાં આવવું છે. ખાસ કરીને અત્યાંનો એ શોખ છે. ત્યાં તો મોટા મોટા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન થતું હોય છે. એટલે અ્યાં કઈ રીતના નવરાત્રી ની વ્યવસ્થા કરેલી હોય છે?
નવરાત્રી તો અહીયાયા બહ સરસ કરવામાં આવે અલગ અલગ જોકે બહ મોટા ઓલા પેલો હોલ બુકિંગ કરવામાં આવે. પછી પારલી પ્લોટ મોટા મોટા રાખવામાં આવે. પણ તારે કઈ રીતે ત્યાં આપડે પ્લાનિંગ કરીએ કઈ રીતે જવું હોય ટ્રીપ અમારે તો બધું અલગ અલગ હોય. અ બાળકો માટે પણ અલગ હોય અને મોટા માટે પણ અલગ રીતે હોય એટલે ત કે એવી રીતે આપડે બુકિંગ કરાવી લેસ.
હા એ તો તે ઠીક કીધું. પરંતુ મારે તેની સાથે સાથે હે ને ત્યાં આવેલી સિદ્ધી સહત ની જાળી પણ જોવી હ જે અમદાવાદ નું વિશ્વવિખ્યાત સફ ના છે, એ તો તને ખબર જ હશે ને કે તે ઈસવીસન પંદરસો બોતેર માં અશવાતત તધારમાંં તેનું નિર્માણ થયું હતું અને એ તો કેટલી મસ્ત હે કે જે જાડી. અ કાળા પથ્થર માં ખુબ જ ઝીણવટી કોતરવામાં આવી છે, અને તેમાં સૌથી પ્રસિદ્ધ જીવન વૃક્ષની ગતાણની છે જે વિશ્વભરમાં જાણીતી છે. અને આ જાડી એ ગુજરાતની કળા અને સ્થાપત્ય નું પણ પ્રતિક માનવામાં આવે છે, તો તું ખાસ કરીને મને ત્યાં તો લે જજે.
હા તે જાડી તો બહુ સરસ છે પથ્થર માંથી કોતરાવેલી હે ને ઈ તને ખબર વોક્ષ ની ડાળારી જેવી ડાળી હોય ને એવી લાગે. એ સમગ્ર હ ને વિશ્વમાં સ્થાપત્ય કલા ન ઉત્તમ નમૂનો છે, અને ઈ પણ અમદાવાદની આઈમમાં આવેલી છે ને કોલેજ, એમાં એનો લોગો છે એનો. જાડી ન, અને એવું કર જો, બાળકો સાથે હોય ને તો એમને સાયન્સ સિટી પણ આપણે બતાવી દઈએ. તો યાં જો મજા આવે. કેમ કે વિજ્ઞ વિજ્ઞાન માં રસ ધરાવતા હોય, આપણને મજા આવશે તો બાળક કો માટે પણ ઉત્તમ જગ્યા છે ત્યાં. જ્યાં રોબોટિક ગેલેરી હોય, પછી એક વાઈટ ટ ગેલેરી પછી મોટું માછલી ઘર પણ ત્યાં આવેલું છે. એટલે બાળકોને પણ ત્યાં મજા આવે વશે.
હા. ત્યાં પણ ચોક્કસ જશું. અને મારે તો ખાસ કરીન હે ને કાંકરિયામાં જવું હે. મને તો ત્યાં જાવાનો બહું શોખ હે, ખબર હે ને હું આવતા વેકેશન માં તારા ઘરે આઈવી તી તો તું પણ મને ત્યાં લઈ ગઈ તી.
હા. કાંકરિયા તો બહુ બેસ્ટ રહેશે. તે ત્યાં બધી અટલ અહ ઓલી ટ્રેન નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એનો કાંકરિયા નો તળાવ નો લોગો છે ને ઈ એસ બી આઈ બેંક માં છે હો, એના જેવો સેમ ઈ જ લોગો છે ત્યાં. કાંકરિયામાં તો તને બહુ મજા આવશે. તો એવું કર તો આપડે ત્યાંય જશું એમ.
હા. ત્યાં તો કાંકરિયા તળાવમાં ફરવા માટે તો મસ્ત તળાવ પણ છે. અને સાથે-સાથે આપણને ત્યાંનો બાળકોને ઇતિહાસ પણ જાણવા મળે, કે કાંકરિયા તળાવ નું નિર્માણ ઈસવીસન ચૌદસો એકાવન ની આસપાસ થયું તું ને તે સુલતાન અહ કુત્બુદીન અહેમદશાહ ના સમયમાં થયું હતું. તો ત્યાં તો મજા આવશે. ખાસ કરીને ખબર હે ને ઓલી વખતે તો આપણે ત્યાં ટ્રેનમાં બેઠા હતા પછી, બોટિંગ કઈરું હતું અને ખાસ કરીન તો ઓલું પ્રાણી સંગ્રહાલય માં કેટલી મજા આઈવી તી.
હા યા તો બહુ સરસ જ છે. અહ અને ઉત્તરાયણમાં તું જો એવું હોત તો ઉત્તરાયણમાં આવતો ત્યાં તો બઉ-બઉ મજા આવે હો, ચૌદ જાન્યુઆરીએ ખબર હે અહીયાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ જ છે. તો આ દિવસે ને આખું શહેર ધાબા પર હોય. અને આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. તો રાતે રાતે હે ને આતકબાજી નો પણ નજારો જોવા મળે, ને ગયા વખ તે હમણાં જાન્યુઆરી મહિનામાં હે ને ભૂપેન્દ્ર પટેલે પણ ત્યાં ઉત્તરાયણ માં ત્યાં આવ્યા હતા, ને તે પા પતંગ ઉત્સવ ની શરૂઆત કઈરી તી.
અરે વાહ! આટલું બધું. અમ્મ આ વર્ષે તો ચોક્કસ હું આઈશ જ તે.
અને યાં તને જમવામાં તને શું સુટેબલ હોય? તો તે મને કે તો હું તને પછી ઈ જગ્યાએ જમવા લઈ જઉં. અને ખાવા પીવામાં તને કંઈ રીતે
અહ ખાવા પીવામાં તો મને ખાસ કરીને હે ને ચાઈનીઝ ને પંજાબી ખાવાનું વધારે શોખ હે.
અહિયાં તો પણ ટ્રેડિશનલ ફૂડ બ બહુ સરસ મળે યાર. ગુજરાતી થાળી હોય ખમણ ઢોકળા એવું ભાવે? ફાફડા, જલેબી, પાત્રા અને આઈનો લોચો તો આમ પ્રખ્યાત છે અમદાવાદનો.
હા યાર એ તો મારું સૌથી સ્વાદિષ્ટ અને મનપસંદ ખાણું છે.
અને મારે કોઠરા ન તો ચોકનું કેતી તી ને ઈ અહીંયા છે ને. ઇયાં દિવસ દર દિવસ દરમિયાન હ ને સોના ચાંદીનું બજાર છે માણેક ચોક આગળ. તો તારે કઈ ખરીદી કરવી હોય તો આપડે સોનું ચાંદી કે કઈક ક કરવું હોય તો આપડે ત્યાં લઈ લેશું. એ હે ને રાતે દસ વાગ્યા થી ધમધ ફૂડ-ફૂડ અ કોર્ટમાં ફેરવાઈ જાય છે. એટલે ત્યારે પછી દસ વાગ્યા પછી અયાં કઈ હોતું નથી તો આપડે ત્યાં જઈએ દિવસ ના લેવું હોય તો ત્યાંથી લઈ લેેશું. યહાં યહાં પછી હેને તું કેતી હતી ને ગોટા અને પૂગલા અને ચાઇનીઝ, ચોકલેટ, સેન્ડવીચ. અને રબડીન, ગુલ્ફીન ત્યાંનું ફેમસ છે માણેક ચોકનું તો પછી આપડે ત્યાં નાસ્તા તો કરતા આવશું ને કા એવું હશે તો સાજ નું જમતા પણ આવશું.
હા યાર મને તો માણકચોક તો બહુ જ ગમે તે આ બધી વાત કરી ખાવાનું નામ લીધું તો મારે તો મોઢામા અતારથી જ પાણી આવી ગયું. અને સાથે-સાથે-સાથે સાથે હે ને ખરીદી કરવા પણ તું મારી સાથે આવજે ખાસ કરીને. મને ત્યાંની માર્કેટમાં ફરવું તો બોહ જ ગમે.
હા તો આપડે ત્યાં ખરીદી કરવા પણ જાશુ અને અમારે ત્યાં છે ને બહુ મોટી માર્કેટ છે. અને તું તારે કપડાં અને સોપિંગ એ બધું કરવું હોય ને તો આપણેે ત્યાં જાશું અને અમદાવાદ શહેરમાં તો છે ને તને ખબર જ છે કે હરેક ધર્મની ધાર્મિક વસ્તુ ત્યાં બધા ધર્મોની આવેલી છે એટલે જે છે ને વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સામેલ કરવામાં આવ્યું તું બે હજાર સત્તરમાં અને એ તો તને ખબર જ છે કે સિટી હ યુનેસ કોમાં સામેલ છે. એટલે જે એનો કઈક અલગ અ બધા થી અલગ ઈ શહેર પડે છે. કેમ કે અહિયાં હરેક ધર્મના અ ધાર્મિક સ્થાન આવેલું છે એટલે.
હા એ વાત તો તે સાચી કીધી સારું તો ચલ હવે નેક્સ્ટ ટાઈમ હું આવું ત્યાં અને આપડે અમદાવાદમાં ફરશું સારું ચાલ બાય.
આવજો.